બોલો બોલો મેહુલ ભાઈ.
કેમ છો તો ધવલ ભાઈ.
બસ મજા હૈ તમારે શાંતિ.
બ અમારે તો મજા હતી પણ થોડા બીમાર થઇ જાય એટલે કાઠું છે. બીમાર થઈ જયા છે ને હમણાં બે દાડાથી અને આ બધું આ ન જેને તે બાર ન ખાવા ખવરાઈ જાય ને એના કારણે બીમાર થઈ જાય. જ હમણાં અમે મારા ગામમાં છે ને. હું પકોડી ખાવા જ ગયો હતો આમ તમ કોક દિવસ. ખું ઘણા ટાઈમ આધર દરરોજ નહી ખાતો પણ છતાં શિખર શું થાય કે જે પ પકોડી ખાતી ને એટલે પકોડી નીકોષ વસતા નથી તમે જોવાનો કે ત્યાં મ મજા ન હતા પહેરેલા. તે આની આગળ છે ને ગટરની લાઈ હતી મને ભૂખ લાગી ત ખુબ. એટલે મેં કાધી નાખ્યો તો હું પણ નાખો હતો એટલે જેવો જ હું પકોડી કાધી ને. એટલે મને જે સાંજે ફૂડ પોઈઝન થઈ ગયું એટલે કે ઉલટી. ઓમેટ થા થા કરતી દેર લ. જેના કારણે મને રાતે છ થી સાત વાર ઉવોમિટ થઈ. હવે રો થું એટલે શું થયું ખબર જે આમાં અંદની જે નશ હવે હી તણાય તમને ખબર હોય તો કે જે ઉમેટ થાય ને એટલે નાસો તણાય પછી મને જે ખાવા ખઉ ને જમવા બેસો તો તે કઈ ટકતું જ નહી. પેટમાં બધું નીકળી જતું. પછી જે અમે ડોક્ટર પાસે ગયા ડોક્ટરની સલાહ લીધી. એ ડોક્ટર કે તમને ફૂડ પોઈઝન થઈ ગયું તેની કારણે તમારી નસો તણાની છે ને. તેને કારણે તમારા પેટમાં જે બીમારી થઈ ગઈ છે. એટલે હવે અમે શું ના નક્કી કર્યું છે કે હવે ડૉક્ટરે દવા આપી અમને. પછી ડોક્ટરે કીધું કે બે દિવસમાં તમને સારું થઈ જશે. જો સારું ના થાય તો તમે આવજો. એટલે પછી જે આપણે જે બીમારીથી ફૂડ પોઈઝન. એના કારણે મને તાવ ને શરદીને જે ઘોતેડો બળવાની જે ન પેટમાં દુઃખતું ને એવી બધી જે જિંદગી મને થઈ ગયોું તેના કારણે મને ઘણું બધું નુકસાન થયું મને બે દિવસ થી તો મને કઈ સુજતું જ નથી ખાવા. પીવાનું શું ખાવું એ બધું કઈ ખબર જ પડતી નથી. એટલે હું તો એવું કેહેવા માંગુ કે જે લોકો નથી બહાર ન ખાવા ખાતા. જેી પકોડી દાબેલી જે બધું બાર નું ખાવા ખવા છે ને. તે ના ખાવું જોઈએ કારણ કે એનાથી ઘણી બધી બીમારીઓ થતી હોય. નથી અમુક જે સ્વચ્છતા નથી રાખતા એટલે જે ડેન્ગ્યુ મલેરિયા જેવી પણ બીમારી થતી હોય. જે ફૂડ પોઈઝન તો ખૂબ જ મોટી બીમારી કહેવાય કારણ કે તેના કારણે. ઘણા એવા લોકો ને બીમારી થતી હોય એટલે હું તો. તો મને એક જ સલાહ આયું કે તમારે કદી બહાર નું ખાવાનું ના ખાવું જોઈએ ઘનું જે પો. ટિક આાર છે જે દહી રોટલા કડી જે. ગુજરાતનું જે પ્રખ્યાત ભોજન છે તે જ લેવું જોઈએ તેના કારણે જે. આપણી જે શક્તિ છે તે આપણે પૂરતા પ્રમાણમાં મળી રહે અને આપણે જે પ્રોટીનની જરૂર છે. તે મળી રહે તેના કારણે આપણે. જે ઇમ્યુનિટી જે ડેવલોપ થવાની હોય તે કમ્પ્લેર થઈ રહી ને આપણે જે શારીરિક. ક્ષમતા પણ સારું રે એટલે તમે શું કેવા માંગો છો.
હા મારે તમને એવું કેવું છે. કે જેથી કરીને બહારનું ખાવા ના ખવડ એમાં બહારનું ખાવા જો. આપણેે ખાઈએ તો એમાં તેલ ક્યારનું પડ્યું હોય બઉ સમય થી ત્રણ ચાર મહિનાથી જેવું. એક ન એક જેવું તેલ પડ્યું હોય પછી એમાંથી આપડણે ખાઈએ તો એની અંદર આપણે બીમાર. પડિયે બીમાર પડીએ એટલે આપણું શરીર નું નુકસાનકારક થાય નુકસાનકારક થાય બસ આપણે જો દવાખાને જઈએ તો અમુક રિપોર્ટ પણ ખરાબ આવતા. હોય છે કે તમારે ખાવા મા ત્યાં પ્રોબ્લેમ થયો હોય તમારે ખાવાવામાંથી ક ઘણું બધું કેન્સર થ. હોય છે પછી ખામથી ઘણા બધા રોગો થતા હોય છે જેમ કે આપણે. અ હોટલમાં ખાવા જઈએ ત્યારે એમાં સલો. બે ઘણી બધી એવી હોટલ હોય છે કે જેથી કરીને. તેલ વધારાનું પડ્યું હોય જે આગળના સમયનું પડ્યું હોય બે ત્રણ મહિનાથી. અને જો એમાંથી જો આપણેે વઘારીને આપતા હોય છે શાક આપતા હોઈએ છે પછી. જે રોટલી આપતા હોઈએ છીએ એ બહ. ક્યાર નૂ તેલ પડ્યું હોય છે એમાંથી આપણ બિલકુલ હર આપતા ખાવાનું હોય છે કે. જેથી કરીને આપડણે જલ્દી આપડે બીમાર પડીએ બીમાર પડીએ. એટલે જો આપણે ક. ડોક્ટર જોડે જઈએ તો કેસ ખરાબ આવતો હોય છે પછી એની અંદર સારી. એવી ગુણવત્તા નથી આવતી હોતી જેમ કે. આપણને ઘણી ડોક્ટર સલાહ આપે છે કે જેથી કરીને. તમારે આવું ના ખાવું જોઈએ આવું ના ખાવું જોઈએ જે બહારની વસ્તુ તમારે ના. ખાવી જોઈએ તેલમાં તળેલી વસ્તુ ના ખાવી જોઈએ. એમ અલગ અલગ એવી. આપણ ડોક્ટર સલાહ આપે આપડે ડોક્ટર ની એક સલાહ લેવી પડે. કે જો આપડે તમે નાખો તો તને આવું બધું. અંદર તમાર સારું રહેશે જો તમારો કરલું શુદ્ધ ખાવા ખાશો ને. તો તમારોું પ્રોટીન પણ વધશે અને તમારોું વજન વધશે અને જે તમારે જે. સુકાયેલા માણસ હોય છે એની અંદર પણ આપણે. પ્રમાણમાં જાડ થવાનું પ્રોસેસ હોય છે જેથી કરીને આપણે શું. ઘરે શુદ્ધ ખાવા ખાઈએ એમ કે. બાજરાનો રોટલો હોય છે, પછી જેમ કે કળી હોય છે.
હ.
પછી જેમ કે બટાકાનું શાક હોય છે, એ પણ આપણા શુદ્ધ તેલ માં આપણે તળી ને ખાતા હોઈએ સરસીયા તેલમાં ખા થવું એ તો બિલકુલ આપણ કશું એવું કોઈ થતું હોતું નથી. જેમ કે હું તમાર વાત કરી શકું કે જેમ કે
તેમ કે.
જો મે ના શાકાહારી નું આપ ખાવા બનાવતા હોઈએ છીએ, અમુક લોકો છે. એ બધા ઘણા ખરા જે બહાર ના લોકો છે અમદાવાદમાં હોય છે જેમ કે બીજા રાજ્યમાં હોય છે. જો કોઈક મહેમાન આવે ત્યારે માંસાહારી નું ખાવા લાવતા હોય છે. જો આપડા જોડે મહેમાન આવે તો આપણે શુદ્ધહારી શાકાહારી કરીને આપતા હોય છીએ. કે જેમ કે આપણે ઘરે એવો મીઠો શીરો કરતા હોઈએ છીએ આપણે માતર કરતા હોઈએ છીએ. પછી જેમ કે એવી આપડે પજીયા તાળતા હોઈએ છીએ, જેમ કે આપણે શુદ્ધ તેલમાં ભજીયા અને એ બધું તળીએ, તો બિલકુલ આપ પણ શુદ્ધ ખાવાની બિલકુલ મજા આવે અને જેમકે, આ સારી એવી તો બહારના રાજ્યમાં તો તંદુરી રોટલી બધું જોવા મળે પણ આપણા દેશમાં શુદ્ધ ઘઉની રોટલી જોવા મળે સુદ ન ઘઉનું જે નવ નવ બનાવવું હોય તો બનાવવા મળે તમાર શું કેવું છે એમાં.
હા વાત તમારી સાથે તો હું તમને એવું ક્યા માગુ છ, કે તમે વાત તકે કાનનું ખાવા ખાવું જોઈએ એ બરાબર છે કારણ કે જે રીતે લોકો હાંલના સમયમાં દાબેલી પિઝા બર્ગર જે બહારનું જે ફાસ્ટ ફૂડ ખાય છે, તે ત્યાના ઘણા બધા રોગો થતા હોય છે કારણ કે તેમને ખબર નથી કે જે રેસ્ટોરન્ટમાં તે ખાવા જાય છે. ત્યાં કેવી સ્વચ્છતા કેવા કેવા તેલનો ઉપયોગ થાય છે તમે મોટા ભાગે ત્યાં જે પામ ઓઈલ આવે છે, તેનો જ ઉપયોગ થતો હોય છે કારણ કે એ હવે સસ્તું મળે ને જે રેસ્ટોરન્ટ વાળાને પણ સસ્તામાં મળે એટલે તેમને પણ વધુ ફાયદો થાય. એટલે જે સ્સ્થ પછી સારું નથી હોતું એવું ઘણી જગ્યાએ મેં શભળે સાંભળેલું હ, મારે તો એવું કેવું હે કે જે બીમારીઓ થવાય એ હાલના સમયમાં તમે કદાક જોતા હશો ઘણી બધી બીમારી થતી હોય. પણ જો આવી જ રીતે આપણે કરતા રહીશું તો ભવિષ્યમાં ઘણું બધું નુકસાન થાય. એટલે આપણે હાલથી જ ચેતી જવું પડશે આગળ જે બીમારીઓ જે થવાની છે તેનાથી બચવા માટે આપણે ઘણા મોટા પ્રયત્નો કરવા પડશે, હું તો એવું કવા મામાંગુ કે જે રીતે આપણે જે તને હું એક વાત કરું કે મારા જ એક મિત્ર હ હર્ષ પ્રજાપતિ કરીને. એણે એક જે બહારનું ખાવાનું એ તો નથી ખાતો પણ એ થોડું થોડું ખાય, એટલે એક વાર તેને પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું. પેટમાં ઇન્ફેક્શન એટલે એને તો કઈ ખબર નથી કે પેટમાં દુખતું હતું અને બળતા થતુ એટલે તે ડોક્ટર પાસે ગયો ડીસા. એટલે જે ડોક્ટર તો કહે કે તમને ચેકઅપ કર્યો રિપોર્ટ આવ્યો એટલે ડૉક્ટર ક તમને પેટમાં- ઇફેક્શન થયું છે, એટલે તેને પૂછ્યું કે શું કારણ થી સર મને ઇન્ફેક્શન થયું એટલે તે ડૉક્ટર કે કે તમને જે તમે જે બારનું જે ખાવા ખાવ હો જે પામ ઓઈલ વાળું જે ફાસ્ટ ફૂડ કાધું હશે. કદાચ એક બે વાર પણ તેનાથી તમને આ ઇન્ફેક્શન થયું છે. એટલે આવી રીત આ જે એને લગભગ ઠીક થઈ ગયું છે હાલ તો એને ડોક્ટરે દવા આપી તી જે કે તમને બે દિવસમાં ઠીક થઈ જશે. એટલે આવી રીતે ઘણા બધા રોગો થતા હોય જે આપણે જે બહારનું ખાવા એના કારણે. મારી તો એન ભાઈ મેં કીધું કે તું હવે બહારનું ખાવા ના ખાધો. તો હવે બહાર નું ખાવા નહી ખાતું પેલા ખાતો પણ એ એટલું બધું ના ખાતો કોક દિવસ જ ખાતો પણ એને કઈક અચાનક શું થઈ ગયું કે ઈન્ફેક્શન થઈ ગયું પેટમાં. હાલ તો રેડી થઈ ગયું છે એટલે હવે હું એવું કહેવા માગુ કે જે હાલમાં તમે જો ગુજરાત મા ભારતમાં જે સ્વચ્છતા નથી દેખાતી જે ખાવા ઉપર જે ગમે ઠેલા પર તમે જોશો કે જે મચ્છર બેઠેલા હોય પછી તેની આજુબાજુ ગ ગટર હોય છે અમુક તમે નથી વિડીયોમાં જે ઇન્ફ્લુસરો વિડીયો બનાવતા હોય છે કે તેની ખાવાની સ્વચ્છતા દેખો ખાવાની સ્વચ્છતા બતાવતા હોય. એ સ્વચ્છતા જોઈને તો એવું લાગે કે અહીંયા ખા જમ જે નાસ્તો કરવા કે કોણ આવતું જ હશે. એટલે એવી રીતે ના કરવું જોઈએ આપણે પૂરી સ્વચ્છતા થી જમવું જોઈએ કારણ અને હું તો એવું જ કેહેવા માગુ કે તમારે બને એટલે ઘરના ઘરનું જ ખાવું જોઈએ જે ઘી રોટ જે ગુજરાતનું જે ફેમસ છે તે ખુબ જ પૌષ્ટિક આહાર હોય છે જે દૂધ કેલ્શિયમ વાળું બધું પીવું જોઈએ એના વિશે તમારે શું કેવું તમે દૂધ પીધો.
કે જેથી કરીને તમે મને વાત કરી કે આપણેે શુદ્ધ ખાવા ખાઈએ તો આપણેે સારું એવું જીમમાં ના જઈએ તો પણ ચાલે ઘણા બધા શહેરમાં જે તંદુરી રોટલી ખાતા હોઈએ છીએ તો પણ ખાસ કરીને એ લોકો જીમમાં જાત તા હોઈએ છીએ બોડી બનાવા માટે તો એ લોકોને બોડી નથી મળતી. જેમ કે હું મારી જ વાત કરી શકું કે જેમકે હું મારા ઘરનું પોષક તત્વ વાળું ખાવા ખાઉં છું ને જેથી કરીને મને બિલકુલ બીમારી નહી થતી જેમ કે પ્રોટીન મારી શરીર ની અંદર ભરપૂર મળે છે. જેમ કે મારા ખેતરમાં કામ કરવું પડે છે. પશુપાલન નું કરવું પડે છે ખેતી નું કામ કરવું પડતું હોય છે જેમ એ કામ કરું એટલે મારે પૂરેપૂરી એક ની અંદર એક પૂરેપૂરી કસરત મળી જાય. મળી જાય એટલે હું જેમ કે એરું ખાવા ખાવું કે એની અંદર અલગ એવી પ્રોસેસરમાં એવી મળતી હોય છે કે મારે શુદ્ધ ખાવાનું મળી જાય અને મારે પૂરી કસરત એ થઈ જાય જેમ કે કરીને મારે જીમમાં જવાની કોઈ જરૂર નથી હોતી કે જીમમાં જ હોય એ લોકો વધુ વજન ઉ ઉપાડે છે પછી દંડ મારે છે એમ અલગ અલગ રીતે બધું કરતા હોય છે. જેમકે અમારે હું અમારા ખેતરની હું વાત કરી શકું જેમ કે અમારા ખેતર ની અંદર એવી એક ચારા કરીને પાણી પાતા હોય છે ચારા કરીને પાણી પાઈએ ત્યારે એક પાવડાની જરૂર પડતી હોય છે પાવડો એક એવો જ હોય છે કે જેથી કરીને આપણે ઉપાડીને રેત ભરીને જો આપણે પાળી કરતા હોઈએ. તો આખી શરીર ની પગમાંય કસરત મળે, હાથમાંય કસરત મળે, પેટમાંય કસરત મળે. પાચન શક્તિ ની કસરત થઈ જાય આ પણ બધી ને કસરત એમાં થઈ જતી હોય છે. એક એમાંય સારી ગુણવત્તા મળે છે કે જેથી કરીને આપણું શરીર બગડે નહીં. જેમ તમે બધા ગ, તમે બધા કણખરા સોશિયલ મીડિયા ઉપર જોયું હશે કે જેથી કરીને અમુક ખેડૂત ના દીકરાઓ, ખુબ બધા બોડીગાર્ડ જોવા મળતા હોય છે જેથી કરીને એની અંદર, જે સિટી ના માણસો જીમ કરીને આવે જો ખેડૂત સામે, તો પણ એ એક ખેડૂત નો છોકરો પણ પાછો પાડી દેતો હોય છે એને એક, જો હાવ પતળો છોકરો હશે ને તો પણ એની અંદર, તાકાત બહુ હશે જેથી કરીને એમાં, એક ઘઉંમાં એવી તાકાત હોય છે, એક બાજરામાં એવી તાકાત હોય છે, કે ઘરે શુદ્ધ ખાવા મળે. શુદ્ધ ખાવા મળ્યા પછી. એની અંદર એટલી તાકાત આઈ જતી હોય છે કે હું તમને શું વાત કરી શકું. કે એવિધ રીતે એમાં, એક એવું પશુપાલન નું એવું સારું એવું મસ્ત, વધુ ફેટ વાળું દૂધ આપણ મળે પીવા. એટલે પીવાય એટલે એમાં ફૂલ પ્રમાણમાં પ્રોટીન આવતું હોય છે એટલું બધું ફૂલ પ્રો ની અંદર આવતું હોય છે જેથી કરીને લોકો બારના, જે સીટીયોમાં રહે એ લોકો પાવડર પીવે છે. અને જો પાવડર પીવે છે ને જો આપડે એક પાસે દૂધ પીયએ, તો આપણે એક દસ ગણું આપણને બધો ફાયદો થઈ જતો હોય છે, જેમથી કરીને, એક દૂધ સારું મીઠું હોય છે અને પીવાની બિલકુલ મજા આવતી હોય છે એવી જ રી તે આપણે ઘરનું, પશુપાલન નું દૂધ પીવું જોઈએ અને પશુપાલન નુ આપડણે વ્યવસાય કરવો જોઈએ, કે જેથી કરીને આપણે, કસરતે થઈ જાય. આપણું એક શરીર નું જ જળવાઈ રહે અને, આપડે જે દૂધ પર આવા જઈએ તો પણ આપડે પગાર, પણ આવી શકે અને આપણું રોજગાર ચાલી શકે. આપણું જીવન ચાલી શકે અને આપડી જિંદગી સેટ થઈ જતી હોય છે, એવી જ રીત